હલો.
હા બોલો શું કરો છો?
તે એકદમ મજામાં. તમે શું કરો છો?
બસ આ રઈ, તમને મારો અવાજ આઈ રહ્યો છે?
હા હા આવે તમને આવે છે મારો?
ચ બોલો બોલો.
હમ બસ જોવા જમી લીધું.
બસ જમી દીધું તમે?
બસ મ લી દુંસો જામ્યા.
બસ મા મમ્મી એ પાસ્તા બનાવ્યા હતા એ જમ્યા છે.
સરસ.
હમ બોલો બોલો.
હમ તમે બનાવો કે આટી રોજ બનાવે ખાવાનું.
હ અમારી મમ્મી જ બનાવતી. અતી હોય છે.
હમ તમાર કેવા તમને બધું પતી ગયું કે ચાલુ છે જ.
હા બસ પતિ ગયો અત્યારે તો વેકેશન છે હવે તો. તમારે કેવું છે?
હમ્મ બસ અમારે કોલેજ ચાલુ છે એમ.
હમ્મ બરાબર બરાબર. બાકી કેવુ શાલે મજામાંને.
મજામાં છ ને બપોર બજાર ગઈ હું મારે થોડો મેકઅપ નો સામાન ને એવું લેવાનું.
ઓહ તમને મેકઅપ ગમે છે?
હા બહુ જ ગમે છે મને તો બધા આમ સૌથી વધારે તો હ હુડા બ્યુટીનું બધા પ્રોડક્ટ યુઝ કરું છું. તમે?
ઓહો સરસ સર રસ કરતી હોઉં છું અને બી મેકઅપ કરવાનો બહુ જ શોખ છે.
અ કારણ કે આમ બ્રાન્ડેડ સારા કેવું કે આપણે થોડા લગાવીએ તો પણ આપણે આમ બહ કરવાની જરૂર ના પડે અને આમ આપડા મતલબ મોડા માટે સારું હોય.
હમ્મ સાચી વાત છે સાચી વાત છે તમારી. સો ટકા. બાકી કહ કેવો ગયો. તમારો તહેવાર.
હમ્મ બસ અમારો તહેવાર તો સારો ગયો એવ તમારે કેવું ગયો.
બસ સારો ગયો અત્યારે તો હવે તો આવશે ગણેશ ચતુર્થી એટલે બસ એની જ તૈયારીઓમાં છે આ વખતે તો ઘરે બાપ્પા લાવવાની ઈચ્છા છે.
ઓ સરસ મને બોલાવજો હું આવીશ મને પણ બહુ ગમે હા બાપા.
ચોક્કસ ચોક્કસ બધાને બોલાવીશું અને બહુ ધૂમધામથી આ વખતે તો અમે કરવાના છે.
સરસ સરસ કરો કરો બહુ સારી વાત કેવાય.
હમ્મ એજ ને. એમ બાપ્પાને બહુ ઈચ્છા હતી અમારે લાવવાની એટલે આ વખતે લાવવાનો છે.
હમ્મ લાવવા જ જોઈએ હું તો માનું કે દસ દિવસ એમની પૂજા આરાધના કરીને કેટલું ફળ મળે આપણને અને
એજ ને તમારો ફેવટ ફસ સ્ટીિવલ કયો છે?
મારો તો આમ તો બધા ફેવરેટ જ છે. છે પણ સૌથી વધારે મને આમ નવરાત્રી અને દિવાળી ગમે. જો નવરાત્રી એટલે કે આમ ગરબા ગાવા મળે નવાનવ ચણિયા કોળિયો પહેરવા મળે. અને માતાજી ની આરાધના કરવામાં મને બહુ મજા આવે અને દિવાળી એટલે કે એમાં કેવું બધાના ઘરે જવાનું હોય વર્ષે મળવાનું હોય એટલે. તમારો?
સાચી વાત છે. મને બી સૌથી વધારે નવરાત્રિ ખૂબ ગમે હા હ નાની હતી ને ત્યારથી જ મને નવરાત્રિ ફેવરેટ. તૈયાર થવું અને આખી રાત ગરબું રમવું એ મને બહુ જ ગમે.
હ અને કેવું આમ નહી રાત્રે નવરાત્રી હોય કે આપણેે તો આમ તો ગુજરાતમાં જોવા જઈએ તો કોઈ પણ આમ તહેવાર હોય તો નાસ્તો પણ રાખે બધા ભેગા થઈનેમ નાસ્તો કરતા હોઈએ છીએ આપણે. અને આમ નાસ્તો કરીએ અને બધું મજા આવી જાય નહી.
હા સાચી વાત છે તમારી બહુ મજા આવે. ન જેમ કે ભારત દેશના તહેવારોની વાત કરીએ ને તો કોઈ બી દેશમાં આટલા બધા તહેવારો ઉજવવામાં નથી આવતા પણ આપણો એક દેશ એવો છે ને કે એમાં આટલું ધૂમધામથી આટલી આપણી સંસ્કૃતિને આગળ દે. ખાવે છે. બહુ ખૂબ સારી રીતે કરતા હોય છે.
એજ તો એજ તો આપણા ભારત દેશની શા છે તહેવારો ઠક તો આમ ભારત અને આમ લોકો વિદેશથી પણ મેં તો જોયા છે ઘણા બધા લોકો આમ સ્પેશિયલ આપણા ગુજરાતમાં આવે છે તહેવારો મનાવવા માટે
હ સાચી વાત છે અહીંની સંસ્કૃતિની વાત જ અલગ છે જેમકે મકરસંક્રાંતિ હોય તો અમદાવાદમાં કેટલો મોટો કાાઈટ ફેસ્ટિવલ થાય છે લોકો ક્યાં ક્યાંથી જોવા આવે છે વિદેશોથી બી લોકો અહીંયા કાાઈટ ફેસ્ટિવલ મનાવવામાં આવે. આવતા હોય છે અને જે બ્રિજ છે ત્યાં અટલ બ્રિજ ત્યાં બી લોકો એટલું મતલબ બહુ ઉત્સાહથી એ વસ્તુ ત્યાં ઉજવવામાં આવે છે અને બહુ મજા આવે.
હા એજ હું છે ને હમણાં ગઈ હતી આ વર્ષે જ ઉત્તરાયણમાં હું અટલ બ્રિજ અને કાઈટ ફેસ્ટિવલમાં ગઈ હતી તો એટલા મતલબ કેહેવાય ને કે એટલી બધી ભીડ હતી અને લોકો ફોરેનર્સ બધા આવ્યા હતા કાઇટ ફેસ્ટિવલ વાન બો મજા આવી ગઈ હતી
સૌથી વધારે તો અમદાવાદમાં નવરાત્રિ બી બહુ સરસ થાય છે નવરાત્રિમાં બી લોકો મતલબ આઉટ ઓફ ગુજરાતના લોકો બહુ આવતા હોય છે નવરાત્રિ મનાવવા એ લોકોને સ્પેશિયલ નવરાત્રિના ટાઈમ પર એવું હોય કે એ લોકો લોકોને ગુજરાતમાં મને બોહ ગમે કેમ કે બીજા શહેરોમાં ને બીજા ત્યાં ઓટલુ બધું નથી થતું પણ આપણે અન્ય બહુ થાય
હા અને પાછું અમારે તો છે ને એમ એ આપણે ખબર ગુજરાતમાંમ નવરાત્રિમાં પાસ પણ કેટલા મોંઘા હોય છે અમદાવાદ કે કોઈ પણ સિટીમાં જાઓ
હા અમદાવાદ છે વડોદરા છે પછી સુરત છે બધી મોટી મોટી સિટીઓમાં વધારે પાસ મતલબ હોય છે એ
હા સુરતમાં તો પેલું યશ્વી નવરાત્રી કિંજલ દવેના થાય છે ને એમાં પણ એટલા છે ભાવ પછી આપડે વડોદરામાં છે ને અતુલ દાદા છે અતુલ પુરોહિત દાદા એ પણ બહ ફેમસ છે પછી અમદાવાદમાં બી બીજા બધા ને જીગરદાન ઘડવીને બધા આવતા હોય છે તો એટલા પ્રઇઝ હોય છે ને બહુ જ પ્રાઈસ હોય છે તેમાં
હમ સાચી વાત છે તમારી હા એ બધું તો છે જ પણ એ બધાની મજા જ કંઈક અલગ છે આમ એ તહેવારો આવે ને એટલે આખું વાતાવરણ જ અલગ તમારો દેખાય જેમ કે આમ કોઈ તહેવાર હોય ને આમ આમ દિવસો પર એવું ના ખાસ લાગે પણ જ્યારે તહેવાર હોય ને તો આખું વાતાવરણ જ કંઈક અલગ થઈ જાય.
હ અને આપણે જોઈએ છેએ તો બજારોમાં પણ કેટલી ભીડ હોય તહેવાર દરમિયાન આમઆડે દિવસ હોય પણ એટલી ના હોય જેટલી તહેવાર દર
હા અને ખાસ કરીને જયારે આપણો દિવાળી તહેવાર આવે જેમ કે જ્યારે આપણો નવું વરષ આવે બેસતું વરષ ત્યારે તો ખૂબ વધારે વસ્તુ જોવા મને તો એ બહુ જ ગમે કે ઘરની સાફ સફાઈ કરી નવા નવા આપણે ઘરે ખાવા બધું મ એ લોકો નાસ્તા બધું બનાવે અને આપણે એટલી બધી શોપિંગ કરતા હોઈએ એ બધું નવું નવું ઘરે સજાવાની વસ્તુ લાઈએ લાઈટિંગ લાઈએ અને કેટલું મજા આવે બધું.
હમ એ ને મારા મમ્મી તો ઘરે નાસ્તો બનાવે બધા જેમ કે મઠિયા બનાવે ચોરાફળી બનાવે પછી જાત જાતના બિસ્કીટ પાડે છે ને પછી મીઠાઈઓ બનાવે મુખવાસ બનાવે એટલી બધી મારા ઘરમાં આઈ આઇટમસ બંનેને દિવાળીમાં
તમને કઈ શું ભાવે એમાંથી વધારે
મને તો આમ તો બધું ભાવે પણ મારો સૌથી ફેવરેટ તો મીઠાઈ છે એમાં કાજુકત મારી મમ્મી બનાવે છે ઘરે એટલી સ્વાદિષ્ટ હોય ને
હ મને તો ચોરાફળી મઠિયા બધું બી બહુ જ ભાવે હ અને ખાસ કરીને ચેવડો જે મારી મમ્મી બનાવે ને એવો ચેવડો તો કદી આખા વર્ષમાં બનતો જ ના પણ એ દિવસે બને ને એક કંઈક અલગ જ હોય
હા મમ્મીના હાથ ના ખાવાની કંઈક વાત જ અલગ હોય છે નઈ
હ સાચી વાત છે અને પરિવાર સાથે એ જે તહેવારો માણવાની મજા હોય ને એ ક અલગ હોય છે જયારે બેસતું વર્ષ આવે તો બધા પોતા એકબીજાને મળવા જાય એકબીજાને શુભેચ્છાઓ પાઠવે નવા વર્ષની તો એ બહુ મજા આવે અને જી દિવસની શરૂઆત ભગવાનના આશીર્વાદથી લઈએ તો કેટલું સરસ આમ મજા આવે
હામ. આવું જ કઈક કરે છે સવારે. મે બધા છે ને હું મારા પપ્પા મમ્મી મારી બેહેન પછી અમે બધા શું કરીએ પેલા મંદિર દર્શન કરવા જઈએ અને પછી અમે બધા વડીલોને આશીર્વાદ લેવા જઈએ આ રીતે. તમામ બેતા વરસની ઉજવણી કરતા હોઈએ છીએ.
સાચી વાત છે હા બહુ મજા આવે બધા તહેવારો ફેસ્ટિવલ્સની.
હમ અને અમારે અહિયાં તો છે ને અ દશેરા ની પણ ઉજવણી બહુ મોટી થાય. રાવણ એટલો મોટો રાવણ બનાવે અને પછી એને મતલબ પ્રગ ટાવે અને એટલી મોટી ઉજવણી કરે કે ના પૂ છો.
હા સાચી વાત છે એ બી બહુ સરસ રીતે થાય અને ત્યારે તો ફાફડા જલેબી ખાવાની કેટલી મજા આવે મને તો ખૂબ જ ભાવે ફાફડા જલેબી.
હા અમે પણ શું કરીએ કહ આપણે નવરાત્રિ પતે અને પછી બીજા દિવસે હોય બરાબર દશેરા તો અમે લોકો તો અમારા અહીંયા તો આખી આખી રાત ગરબા ગવાતા હોય તો અમે બધા ફ્રેન્ડ્સને અમે બધા શું કરીએ કે ગરબા રમીને સીધા જડે બી. ફાફડા ત્યાં મળતા હોય ને ત્યાં જતા રહીએ અને ખઈને ઘરે જઈએ એટલી મજા આવે ને બધા ફ્રેન્ડ જોડે
અમે પણ કઈક આવું જ કરી હ બહુ મજા આવે હ સાચી વાત છે.
હમ અને તમને આમ ફેમિલી જોડે વધારે મજા આવે કે ફ્રેન્ડસ જોડે આવે
મને તો ફેન્ડ એમ અમુક ટાઈમે ફેમિલી જોડે બી આવે ને અમુક ટાઈમે ફ્રેન્ડસ જોડે બી આવે એવું નહી
હમ એ તો છે બેવ જોડે મજા આવે આપતો પણ વધારે મને તો પર્સનલી છે ને ફેમિલી જોડે વધારે મજા આવતી હોય છે.
સાચી વાત છે પરિવારની સાથે રહેવાની તો કંઈક અલગ જ મજા હોય
હા એ છે ને એમ તો વર્ષમાં કેટલા તહેવાર આવતા હોય છે આપણે આમ જેટલી વાત કરીએ ઓછી આપણા મતલબ ભારતીય સંસ્કૃતિમાં જેટલા તહેવાર આવે છે ને એટલા દુનિયામાં કોઈ પણ દેશમાં મતલબ નથી આવતા આટલા તહેવારો કોઈ પણ દેશમાં સૌથી થી વધારે તહેવારોની ઉજવણી ભારત કરે
હા એ પછી એ પછી કોઈ બી જાતિનું કે જ્ઞાતિ ન માણસ હોય એવું કશું નહીં પણ કેટલા મતલબ મુસલમાન હોય ખ્રિશ્ચયન હોય કે હિન્દુ હોય બધા જ પોતાના તહેવાર બહુ સાવલ્થી કરતા હોય છે જેમ કે હિન્દુઓનો તહેવાર હોય તો ઘણા મુસલમાન અને ખ્રિસ્તી લોકો બી એમાં ભાગ લેતા હોય છે અને કોઈ મુસલમાન કે ખ્રિસ્તીનો તહેવાર તો ભા જે હિન્ંદુઓ હોય છે એ બી બહુ સારો ભાગ લેતા હોય છે
હમ એજ આપડે જેટલી તહેરોની વાત કરીએ એટલી ઓછી છે.
જી વા છેતા
હમ સારું ચાલો ફરી ક્યારેક આપડે વાત કરીશ
ઓકે ઓકે સારું ચલો બાય